જે કાટી આવરણ કોમ કેવાય સાહેબ કાઠી દરબારો હોય ઘરાશિયા દરબારો હોય કે રાજપૂતો હોય કે કોઈ પણ વિષય આ કાતીયાવરણ કોમ કેવાય આ લોકો એ પોતાના જીવના બલિદાન આપીને એમના વંશ જોએ આજે લોકોને બચાવવા કેમ કે એ વખતનું કલ્ચર શું હતું કે વિદેશી આક્રમણ કારીઓ આવતા અને ક્ષત્રિય નું મેન કર્તવ્ય શું હતું યુદ્ધ કરવું ભગવાને ભગવદ્ ગીતામાંય કીધું છે અર્જુન ને કે તું ક્ષત્રિય છે તારું કર્તવ્ય શું છે યુદ્ધ કરવાનું એટલે આ જે કોમ હતી જે ક્ષત્રિય કોમ એમને શું કર્યું ખાસ કે એમના પોતાના બલિદાન આપી અને લોકો ના જીવ બચાવ્યા એટલે કાતિયાવરણ કોમ કહેવાય એટલે તલવારો એમના હાથમાં એટલે શોભે એ કાત્યાવરણ નાતી એમનું કર્તવ્ય છે રક્ષણ કર્યું અને એમને બહુ સારી રીતે આ નિભાવી જાય એ છે આ કર્તવ્ય અને એમના બલિદાનો ની વાત આવે સાહેબ ઢગલા બલિદાન તમનેણ આવીએ ઢગલા બલિદાન છે અને એવું નહી પુરુષો જ બલિદાન આપ્યા છે સાહેબ સ્ત્રીઓ એ પણ બલિદાન આપ્યા છે ને એ વખતની સ્ત્રીઓ જુઓ તમે સાહેબ કે જ્યારે વિઘર્મીઓ આક્રમણ કરતા રા રાજ્ય ઉપર તો એમના જે પતિઓ હોય અને એમના જે પુરુષો જે છે યુદ્ધ માં ખપી જતા રક્ષા કરતા પ્રજાની અને તો એમના પત્નીઓ જોહાર કરતા છે જલ જોહાર અગ્નિ જોહાર સાહેબ તમે ખાલી આપડે ગસ નો ચૂલો સળક ને આપડી આંગળી આવી જાય તો કેટલી બળત્રા થાય છે તો જીવતું અગ્નિ માં કુદું સાહેબ ઈ ગટ જે વસ્તુ જોઈ તમે વિચારો કે એમની હિંમત એમનું મનોબળ કેટલું મજબૂત હશે હું તમને એક દાખલો દઉ ગુજરાત ની અંદર રોહા કચ્છની અંદર રોહાની જાગીર સુમરાજી ઠાકોર ની વાત છે અલાઉદ્દીન ખિલજી નું આક્રમણ એમને સો રાજકુમારી હતા
અને ઈ અલાઉદ્દીન ખિલજી ના સૈનિકોના હાથમાં નહી આવવા માટે કોઈ પર પુરુષ ના હાથમાં એમની લાજ કે એમને આબરું ના જાય કેટલી એમની મર્યાદા ઈ સો રાજકુમારીઓ એક સાથ જહાર કર્યું છે એટલેને સુમરીનુ, હા આજ જગ્યા એમના નામ
તો એઈ તો સાહેબ એના માટે ગજબ હિંમત જોઈએ આપણા માટે ઈ નારીઓના બલિદાન અને એની તો વાત જ અલગ જ
ત્યારે સર વુમન એમ્પાવરમેન્ટની વાત કરવાની જરૂર નહોતી પડતી.
સો ટકા ત્યારે અને અત્યારે સરકાર નારી શક્તિ, નારી શક્તિ, નારી સશક્તિ આપણેે એનો વિરોધ નથી કરતા, પણ અત્યારે વુમન્સ ઓલરેડી પગભર છે, સ્ટેબલ છે, એની રીતે ડેવલપ કરી રહ્યા છે. કેમ કે અત્યારનો સમાજ એમને બહુ બધી ફ્રીડમ પણ આપી રહ્યું છે ને અને ત્યારે ફ્રીડમ નતી આટલી બધી અને અત્યારે જે અમને ફ્રીડમ મળી રહી છે તો ઓબ્સ આગળ વધી જ રહ્યા છે. અને અત્યારે તો આપડી કંધાથી કંધા મિલાવી ને ચાલે છે દરેક ફિલ્ડની અંદર
એક મારા ફ્રેન્ડ સાંભળીતી આ વસ્તુ કે, એ ટાઈમે છે, જ્યારે પણ આ જે આગમાં કુવાનું જ્યારે એ લોકો કરતા હતા ત્યારે હા એટલે એનાથી એટલે આપણને એમ લાગે કે એવું કઈક રિચ્યુઅલ આવ એમ જો બરાબર પણ એકચુઅલી એનું કારણ એવું હતું કે જે એ લોકો આગમાં પૂછ્યું ને તો એ ચીસ નીકળ્યા મોટા ભાગ ચીસો સંભળાયને એના માટે એટલા જોર દિવસ આપડે છેને વિચારીને એમ થાય કે આ કેટલું કરોડચ છે હા
એ વખતના જે રિચ્યુઅલ્સ હતાને જે એ વખતનો સમાજ હતો રૂઢિવાદી, પરંપરા, એ લોકો એને રિવાજ માનતા કુરિવાજ નહી કે આપડી આ પરંપરાઓ છે. કે પુરુષનું મૃત્યુ થાય તો સતી આગમાં કૂદી જવું, ઘરમાં દીકરી જન્મે છે, તો એને દૂધમાં ડુબારીને મારી નાખવી. આવી બધી રીત રિવાજો માનતા એને એ લોકો. પણ એ રીત રિવાજો નતા, કુરિવાજો, પછી રાજા રામ લિયમ પે એમ આ બધી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકી દીધા. બંધ થઈ આવી તો ઘણી બધી પ્રથાઓ હતી, દેવદાસી પ્રથા હતી, કે ઘરમાં દીકરી જન્મે તો એને દેવોની પત્ની બનાવી દેતા. એટલે એના ગળામાં આ પીળો દોરો બાંધવાનો એટલે દેઓ ના પત્ની તરીકે ઈ મંગલસુત્ર તરીકે તો એનું કર્તવ્ય શું હોય કે દેવોને મનોરંજન કરવાનું. તો એ મંદિરોની અંદર નૃત્ય કરતા દેવો માટે ત્યાંથી જ આ ભરતનાટ્ય અમને બધા લે હા પછી લગ્ન ન થાય એમને દેવો ની સેવા, પૂજા કરવાની. એટલે આ અમુક નૃત્ય નું મૂળ શું છે અહિયાં છે મંદિરોમાં થતા પેલા જે આપડા શાસ્ત્રીય નૃત્ય છે એ બધા મંદિરોમાં જ થતા ને. તો એ મંદિરોમાંથી પછી બાર આવ્યા. પેલાથી આ બધું કલ્ચરને અલગ અલગ રીતે ડાયવર્સ થતું ગયું થતું, ગયું થતું, ગયું એ.
સર બીજો કે કિસો છે, રૂંવાડા ઊંચા કરી દેને એવો અંગ્રેજો વખત છેકી આ કિસ્સોમા એકચ્યુલી મને મે આપડે હા યસ યસ યસ રાઈટ તો એમાં મેં સાંભળ્યું હતું કે ખેડાઓમાં જયારે અંગ્રેજોનું આ બધું ચાલતુ હતું એ સેવનટિન ત્યારે ગામ મળીને નથી વીરોધ કર્યો હતો અને ગામના જેટલા પણ પુરુષો હોય ને જેટલા વ્યક્તિ એ બધાને એક વર્ડના ઝાડ ઉપર બધા ફાસી આપી દેવામાં આવતી અને મ દસ નહીિ વીસ નહ પચીસ નહી પચાસ બસ્સો લોકો ને એક જ ઝાડ ઉપર લટ કહી દેવામાં આવ્યા હતા અને એવું એલાન કરવામાં આવ્યું હતું. કે કોઈ પણ વ્યક્તિ એમના ઘરે જે હોય એ આ લાખો ઉતરવાનો કોશિશ કરશે તો એનની પણ લાસ્ટ અલગ અને લિટરલી લાઈક દિવસો ને દિવસો સુધી લાઈક પેલા કેવા ને ળો આવેને કાગળો આવે ખા એ આપ વિચાર એમ કે આના વિશે ચર્ચા એ નથી થતી પણ ચાલતા શ એટલે નથી થ કારણ કે બહુ કરવા જેવી નથી એમ સવારે તમે ના કરી
ઘણી બધી એવી વસ્તુ છે કે આજે સમાજ અમુક વાતોથી ભાગે છે. તો કદાચ એ કદાચ બ્રેવલી રજૂ કરશે તો કદાચ લોકો સુધી હા તો નહી કરશ. અને કદાચ લોકોની કિંમત પણ આવશે આના કે આપણા પૂર્વજો આપણા વડવાઓ ની હિંમત કેવડી હતીને આપડે કોીએ.
ન્ડયન લ મફીરયલિટી કોંપ્લેક્સ બીજા દેશોની સાથે કમ્પેર કર આપ જેમ કે વેસ્ટર્ન કન્ટ્રી યુસ એ પાર્ક આટલા પણ આપડો ઇતિહાસ જોવા જએ તો આપડે તો કે કે
આપડો ઇતિહાસ જેટલો રીચ છે ને સાહેબ અને જે ડાયવર્સ કલ્ચર છે અન્ય કોઈ કન્ટ્રી કે અન્ય કોઈ દેશમાં એટલે આજે ટુરિઝમમાં જોવ આપણે કેટલા બધા આગળ વધી ગયા છીએ.
અમે આખા ભારત ભ્રમણ કરતા કરતા જમ્મુ કશ્મીર કેટલી વાર એનું આપડે નામ લઈએ એટલે આપણને બરફ યાદ આવે અને પાઇ ના પેલા બધા ઝાડો યાદ આવે ફરવા કોઈ દક રાજની દષ્ટ પણ એનું એક અલગ ઐતિહાસિક મહત્વ રહ્યું છે અને. શું સર એનું.
બહ જૂનો ઇતિહાસ જો એમાં જોય ને તો અહં એક બહ હેરિટેજ મંદિર હતું એક સમયે. માર્તંડ સૂર્ય મંદિર કરીને. અત્યારે મંદિર નથી ધ્વસ્ત થઈ ગયું એના લોકો રાજા સિકંદર સા મિરી એ તોોડી નાખ્યો તો એ કરકોટ વંશ ના રાજાઓ હતા લલિતા આદિત્ય મુગ્ધા ક તો એ લોકો અલગ એમનું તાર કલ્ચર હતું. લેટેસ્ટ કલ્ચર ની વાત કરી તો છેલ્લે હરિસિંહ ઢોગરા. તે પોતે રાજા હતા જ્યારે દેશ આઝાદ થયો ત. તો એમના મનમાં એવું હતું કે મારે ભારતમાંય નથી જવું. કે પાકિસ્તાનમાં નથી જો. એમને પોતે રાજા તરીકે એ જ રહેવું જ હતું. પણ ત્યારે પાકિસ્તાનની જે મેલી મુરાદ હતી એટલે એમને. ત્યારે દેશ આઝાદ થયો સ એમ આક્રમણ કર્યું ઓગણીસો અડતાલીસ નીંદ. જમ્મુ કાશ્મીર મેળવવા હતું. બું કવા ને એમને સપના માં આવે છે કાશ્મીર કાયમ. એટલે આપડા ભારતીય લોકો આપડે કઈ ને કે દૂધ માંગો કે. તો ખીર દેગે કશમીર મામાંગો કે તો ચીર દેગે આય નાજ વા. એમને હજુ સપના માં અત્યાર નહ આઝાદી વખતે આવતું એ.
એજ ઘટનાઓ. બનતી બનતી બનતી એમ કેવાય કે હરિશિંહ ઠોકરા ને જયારે તકલીફ પડી. કે જયારે પાકિસ્તાની સૈન્ય છે શ્રીનગર પહોચી ગયું એટલે એમને એમના જે મંત્રી હતા એમનું નામ હતુંર મહાજન એમને ત્યારે સરદાર પટેલ ને લેટર લખી નખ સરદાર પટેલ જયારે દેશમાં રજવાડા ને ભેગા કર કરતા ત્યારે એમની પાસે જતા મળવા તો એમને ત્યારે બાનું આપતા કે આજે મારી તબિયત ખરાબ છે નથી મળી શકે એમ એમ કરીને જતા રહેતા જયારે તકલીફ પડી ત્યારે અમને ભારત યાદ આવ્યું ત્યારે સરદાર પટેલે તક નો લાભ લીધો કે તમે ક્યાં ફરજ હિસ્સો છ હું તમારી મદદ નહી કરી શકાય અને ત્યારે હજુ માઉન્ટ બેટન ત્યારે ભારતમાં હતા પછી એમને સાઈન કરી જમ્મુ કાશ્મીર ને ભારત સંઘમાં લીધું પછી સૈન્ય મોટલું આપડે ત્યંની પરિસ્થિતિ શું થઈ આજે જે એલ ઓસી ને આ બધા એરિયા કહીય છીએ આપણે જે પાકિસ્તાનને પચાવી પાડ્યા છે પી ઓકે પાકસ્તાન ઓકે કશમીર એ આજકાલ થી આ એમની પાસે નથી એ લોકો પાસે એ આઝાદી વખત થી એ લોકો એ પચાવી પડ્યું છે ફ જેને લાઈન ઓફ કંટ્રોલ કહી એલ ઓસી તો એ યુનાઈટેડ નેશન્ જયારે શું થયું કે આપડા જયારે સૈન્ય મોકલ્યું એટલે યુદ્ધ થયું તો ત્યારે યુએન કીધું કે સીઝ ફાયર લાગુ કરો કે જ્યાં પાકિસ્તાની સૈનિક ત્યાં અહીં રહી જાય તો ઈ લોકો જે જગ્યા સુધી પહોંચેલા હતા એ વિસ્તારથી એલોસીી કેહેવાય એમ અને એના ઉપર ન જે વિસ્તાર છે પીયો કે કહી એ ને પણ આજે ઈ ભારતનોો જ ભાગ છે ને વિધાનસભાની સ બેઠકો છે ભવિષ્ય માંથી ભારત માં જોડાઈ જ જશે પણ વિવાદ શું કામ જમ્મુ કાશ્મીર આટલું હાઈલાઈટ એનું કારણ એજ કે એને અલગ રાજ્ય નો સ્પેશિયાલિટી દરજ્જો મળેલો હતો